હેલો.
હા શું કરો છો?
કઈ નહી બસ બેઠા તા તમે બોલો મજામાં?
બસ મજામાં અત્યારે આ બેંકમાં આય તો પૈસા ઉપાડવા
ઓ બરાબર બેંકમાંથી તમે લેણદેન કરો છો એમ પૈસાની
હા એટીએમમાં આયો તો એટલે મતલબ આમ તો યુ પી યાય યુઝ કરીએ પણ કેવું કે કેશ થોડી સાઈડમાં આપણા જોડે પડી હોય તો સારું એમ
બરાબર તો સ શું સ અ સરળ લાગે તમને વાપરવામાં યુ પી આઈ કે પછી કેશ
સારળ તો જોવા જઈએ તો યુપીઆઈ લાગે પણ એમાં કેયુ છે, કે તમારે વધારે વપરાય જતા હોય છે. જેમ કે કઈક વસ્તુ લેવા ગયા તમે તો પેલું કેશ કેશ આપતા હોય ને તો હાથમાંથી જતા હોય ને તો તમને એવું લાગે થોડો ઓછો ખર્ચો કરું પણ યુપીઆઈમાં તો ક્યાં તમને પૈસા દેખાય છે.
હા એ તો સાચી વાત કઈ અ ઓનલાઈન પેમેન્ટમાં તો આપણે ખાલી સ્કેનર કાઢીને પછી કરી દેવાનું અને રકમ નાખી દેવાની ને આપણું અપ્રુવલ આપી દેવાનું એટલે જે છે, એ થઈ જતું હોય છે.
હા તમે શું યુઝ કરો છો?
હું હમણા હમણા યુ પી આઈ જે છે, એ શરૂ કરતી થઈ છું પણ હું પહેલા જે છે, કેશ કેશમાં જ લેવડ દેવડ કરતી અને તમે કીધું એમાં અનુ ભવ્યું છે, કે જેનું યુ પી આઈ શરૂ કર્યું છે, ત્યાંનું થોડુંક વધારે મારા ખર્ચા વધી ગયા છે.
હા એ તો છે, અને પછી બીજું કેવું કે યુ પી આઈ આયું ને પછી લોકો કેશ રાખવાનું એકદમ મતલબ ઓછું કરી દીધું અને અમુક લોકો તો એવા છે, કે જેમણે કેશ રાખવાનું બંધ જ કરી દીધું
હા. અ જોઈએ તો યુ પી આઈ અને કેશ બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.
એટલે અ જે લો કો જે છે યુપીઆઈ રાખે છે, એ લોકોને એ પ્રમાણે ફાયદા થાય જે લોકો કેશ રાખે છે, એ લોકોને એ પ્રમાણે ફાયદા થાય
હા એ તો છે. કે બે તમે યુ પી આઈ કરતા હોય ને તો તમે રેકોર્ડ રાખી શકો મતલબ કેટલા ટ્રાન્ઝેક્શન કર્યા ક્યાં કર્યા બધું ડિટો ડિટેલ પડી હોય તમારી જોડે અને કેશમાં ના તમે મતલબ યાદ રાખવું પડે
હમ બરાબર છે, તો આપડે યુ પી આઈ જે છે, એમાં આપણે બેંકમાંથી અ લિંક કરવા માટેની પ્રોસીજર શું હોય છે?
હ લિંક કરવાની પ્રોસીજર હવે તો એકદમ સિમ્પલ થઈ ગઈ છે, જેમકે તમાર બેંકમાં અકાઉન્ટ હોય અને એટીન પ્લસ હોય તમે તો એટીએમ કાર્ડ માટે પ્રોસેસ કરવાની એ ટી એમ કાર્ડ આવે એટલે પછી કોઈ બી એપ તમે હો હોય જેમ કે પે ટી એમ ફોન પે ગૂગલ પે ડાઉનલોડ કરો મોબાઈલ સાથે રજિસ્ટ્રેશન કરો અને પછી એક ઓપ્શન આવે કે બેંક સર્ચ કરો કે કઈ બેંકમાં તમારું અકાઉન્ટ છે. તો એ બેંક અકાઉન્ટ સેટઅપ થઈ જાય એટલે પછી ખાલી તમારે એક ઓટીપી આવે અને ઓટીપી આપી ને પછી છ ડિજિટ ની કે ચાર ડિજિટની પીન સેટ કરવાની હોય જે પીન તમારે મતલબ ફ્યુચરમાં જેટલા બી પેમેન્ટ કરશો એ ટાઈમે તમારે મારવાની રહેશે.
બરાબર એમ હા જો બરાબર. પણ બીજી એક વસ્તુ મારે જાણવી હતી. કે ગૂગલ પે ફોન પે અને આજે તમે બધી એપ્સ કીધી બરાબર. તો એમાંથી સૌથી બેસ્ટ એપ કઈ કે જેમાં તમે મતલબ અ સારું તમને ફાયદો રહેવું.
હા જો હું તમને કહું ને. ફોન પે છે ને જે જેને સિમ્પલ યુઆઈયુએસ જોઈએ છે જેમને સાદું એકદમ રહેવું છે પણ થોડા ચાર્જિસ કપાય તો વાંધો ના આવે એ ફોન પે યુઝ કરે છે કેમ કે ફોન પેમાં તમે રિચાર્જ કરો કે બિલ્સ ભરો ને એટલે એકાદ બે રૂપિયા કપાતા હોય છે પણ પેટીએમમાં એવું નથી હોતું પેટીએમમાં તમને સમૂ ટ રહ્યા પેલા મતલબ કેશબેક આપે રીવાોર્ડસ આપે પણ એનું થોડું યુએયુએક્સ તને સમજવામાં વાર લાગી શકે.
આ હા એ તો બરાબર. તમે કીધું કે દરેક દરેક એપની જે છે એ પ્રોસીજર અલગ અલગ હોય છે. તો મારે જાણવું હતું કે તમે કીધું ગૂગલ પે કરતા ફોન પે સારું એમ તો અ બંને બધી એપ માટે આપડણે ડેબિટ કાર્ડ તો જોઈએ છે એવું જ ને?
હા ડેબિટ કાર્ડ તો તમારે જોઈએ જ ડેબિટ કાર્ડ છે ક્રેડિટ ક્રેડિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ નું કઈ રીતે લિંક કરવાનું મને આઈડિયા નથી. બટ ડેવિટ કાર્ડ નું ખબર છે.
બરાબર ક્રેડિટ કાર્ડ વિશે તો મને પણ વાર એવું થાય કે શું છે એમ એનો યુઝ મને અત્યાર સુધી ખબર નથી પડી.
હા યુઝ તો કઈ રીતે કરે મતલબ ઓનલાઈન પેમેન્ટ જ કરતા હોય. પણ એ ખબર નથી કઈ રીતે મતલબ લિંક કરે. પણ એ ઓનલાઈન પેમેન્ટ કરે એટલે એક મહિનાના અંતે તમારે પૈસા જમા કરાવવાના હોય છે બેંકમાં કે પછી જે બી જે રી કે તમે ક્રેડિટ કાર્ડ યુઝ કર્યું એ રીતે.
અચ્છા તો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચેનો તફાવત શું હોઈ શકે.
ડેબિટ કાર્ડ તમે ગણો ને તો એક સેવિંગ એકકાઉન્ટ જેવું કેહેવાય. કે તમે પૈસા નાખો છો પચાસ હજાર નાખ્યા. તો તમે એ પચાસ હજાર જ વાપરી શકો. અને એ પટી જાય પછી તમને કઈ એક્સ્ટ્રા ના મળે પણ ક્રેડિટ કાર્ડ માં કેવું કે તમારી જોડે અત્યાર પૈસા નથી. પણ ફ્યુચરમાં આવશે તો તમે અત્યાર ખર્ચો કરી શકો ચાલીસ પચાસ હજાર એટ પછી મહિના પછી જયારે તમારી જોડે આવે. ત્યારે ભરી શકો, પણ એ આ પ્રોસેસ નું વ્યાજ લાગતું હોય છે. ક્રેડિટ કાર્ડમાં.
ઓ અચ્છા બરાબર સમજાયું તો કોઈ માણસને કોઈ નવી લેપ કોઈ ગાડી નવી લેવું હોય કે લેપટોપ નવું લેવું હોય કે બાઈક લેવી હોય તો લોન જે લે છે એ આના આધારે મળે એમને?
હા લોન ના કહી શકાય લોન અલગ વસ્તુ છે આ ક્રેડિટ કાર્ડમાં તમારે ક્રેડિટ પોઈન્ટ હોય. સાતસો આઠસો ક્રેડિટ પોઈન્ટ હોય એ ક્રેડિટ પ્રમાણે તમને કેશબેક મળે તમે લેપટોપ લેતા હોય કોઈ મતલબ ઓફરમાં તો તમે ક્રેડિટ કાર્ડમાં કેશબેક બી મલે
અચ્છા બરાબર છે અને અ એ જે તમે કવું ઇન્ટરેસ્ટ હોય વ્યાજ હોય તો એ આપણે નક્કી કર હોય કે બેંક નક્કી કરે? ના એ બેંક જ નથી કરે અલગ અલગ બેંકમાં અલગ અલગ
ડીસ
ડિસ્કાઉન્ટ ભી અલગ હોય અને ઇન્ટરેસ્ટ રેટ ભી અલગ હોય બરાબર હા તો અ માની લો કે ઓકે ક્રેડિટ કાર્ડ ઉપર કોઈ વસ્તુ લીધી અને એ પૈસા જે છે એ પાછા એ સમય મર્યાદામાં ન આપી શક્યો તો શું થાય?
સમય મર્યાદા પ્રમાણે પૈસા ના આપીએ તો ઇન્ટરેસ્ટ રેટ વધે એક તો તમારું અને બીજું કે તમારો સિવિલ સ્કોર ઓછો થાય એટલે બીજી વાર તમને બેંક લોન ના આપે જેમ કે તમારો સાતસો સ્કોર હતો અને છસો પાંચસો થઈ ગયો તો બીજી વાર કોઈ તમારે સ્પેસિફિક વોશિંગ મશીન કે લેપટોપ કે ગમે તે ખરીદવું છે તો એ લોન નહીં આપે લોન મતલબ એડવાન્સ માં પૈસા નહીં આપે
બરાબર સમજાઈ ગયું તો આ એક આમ ટ્રસ્ટ બિલ્ડિંગ થયું ને એવું થયું બરાબર હને અ બોલો બોલો
ક્રેડિટ કાર્ડમાં એવું હોય કે તમારે કઈક આપીને લેવાનું હોય જેમ કે સિત્તેર એસી હજારની એફડી સામે ક્રેડિટ કાર્ડ મલે એવી રીતે અલગ અલગ બેંક નું અલગ અલગ પ્રોસીજર હોય છે. કે તમે ભાગી ના જાવ કે પછી ખર્ચો કરીને પેમેન્ટ ના આપો તો એમને એ મુઆવજો મળી રે
તો એ જે મારી ફિક્સ ડિપોઝિટ છે એમાંથી એ પૈસા લઈ લે ને
હા
અચ્છા અને મેં એક શબ્દ વા રા ઘડી સાંભળતી હો છુ જયારે બેંકિંગને બદલમાં આવે એસ ઓ પી તો તમને ખબર છે? હા થોડા અ મારી કદાચ ભૂલ થતી હોય બોલવામાં પણ થોડા થોડા પૈસા આપ પડે જે છ ખાતામાં નાખવાના હોય છે અઠવાડિયે કે મહિને, છા હા એસ આઈ પી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ લા
એ કેવું હોય? કે આપડે સ્ટોક લેતા વેચતા હોઈએ સ્ટોક માર્કેટમાં ખબર છે?
હા હા
તો એમાં કેવું હોય કે અલગ અલગ કોઈક એક માણસ છે એને ફંડ બનાવી દીધો જેમાં એને ટોપ આઈ ટી ના સ્ટોક નાખી દીધા અને એને મ્યુચ્યુઅલ ફંડ રીતે એનાઉન્સ કર્યો અને આપડે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરીએ એમાં જેમ કે મહિનાના સો રૂપિયા બસો પાંચસો ને પછી જે મેનેજર હોય મેનેજ કરે કે કયા ટાઈમે કયો સ્ટોક વેચવો કયા ટાઈમે લેવાનો એના એ જે પે જે ચાર્જ હોય જે એપમાંથી તમે
જે તમે કર્યું હોય. એ ચાર્જ કપાય, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો પ પછી જે છે, આપણને ઇનકેસ કોઈ ઈમરજન્સી માં આપણે જોઈતા હોય પૈસા
તો એમાંયે અલગ અલગ હોય ના ના. એમાં બી સેટિંગ હોય કે તમે પાંચ વર્ષો માટે મૂક્યા હોય, તો તમે વિડ્રો ના કરી શકો‌. પણ એ એવો બી પ્લાન આવે છે કે તમે કેમ એવું કોઈ ટાઈમ નથી રાખવો, હું ગમે ત્યારે કરવા હોય તો કરી શકું.
સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો આ બધું અ બેન્કિંગ સિસ્ટમમાં ચાલે એમ ને. સિસ્ટમ બરાબર. હા, તો મેં અત્યાર સુધી જે છે એ કેશમાં જ અ લેવડ-દેવડ કરી છે કેશમાં, બીજે એક માથાકૂટ એ જ એક‌. કે છુટ્ટાની માથાકૂટ બહુ થાય છે..
હા, એ તો છે. અત્યારે કેવું થઈ ગયું કે, બધા યુપીઆઈ કરતા હોય ને, અત્યારે આપડે પાંચસો નોટ આપીએને તો એમના જોડે ખુલ્લા જ ના હોય.
હા, એ ઘણી વાર થતું હોય છે.
હા.
ખાસ ખાસ કરીને, જે એ જાહેર વાહન વ્યવહાર હોય છે, બસોમાં પછી રિક્ષા ને બધામાં બહુ તકલીફ આવતી હોય છે.
હા, એ તો છે.
હા, સારું સારું. તમે મને આટલી બધી હા હા, તમે મને આટલી બધી માહિતી આપી આપી, એ બદલ તમારો ખુબ ખૂબ આભાર.
ઓકે, ઓકે.
આહા.